કેમ છો?
હું મજામાં છું. તમે કેમ છો?
હું પણ મજામાં છું. આજે એક વિષય પર વાત કરીએ.
હા જરૂર કયો વિષય?
સીલ જોવી અને પુસ્તકો વાચ
વાહ આ તો બહ સરસ વિષય છે.
હા મને ફિલ્મો જોવી વધારે ગમે છે.
અને મને પુસ્તકો વાંચવાનું વધારે ગમે છે.
સારું તો આજે બંને પોતાની પસંદગી વિશે વાત કરીએ.
હા શરૂ કરીએ ચાલો.
હા મને ફિલ્મો ગમે છે. કારણ કે તેમાં વાર્તા જોવા મળે છે.
પુસ્તકો માં પણ સારી વાર્તા હોય છે.
હા પણ ફિલ્મમાં બધું આખો સામે દેખાય છે.
એ સાચું છે. પણ પુસ્તક વાંચવાથી આપણી કલ્પના શક્તિ વધે છે.
કેવી રીતે?
કારણ કે આપણે અ પાત્રો અને સ્થળોની કલ્પના પોતા પોતે કરીએ છીએ.
આ વાત મેં ક્યારેય વિચાર વિચારેલી નથી.
પુસ્તકો મગજને વધારે કામ કર-કરાવે છે.
હા, પણ ફિલ્મ જોવામાં ઓછી મહેનત પડે છે.
એ પણ સાચું છે બે કલાકમાં આખી વાર્તા તમે જાણી શકો છો અગર તમે ફિલ્મ જોવ છો તો જ્યારે પુસ્તક પૂરું કરવા ઘણો-ઘણા દિવસો લાગી જાય છે.
હા, એટલે ઘણા લોકો ફિલ્મો પસંદ કરે છે પણ પુસ્તકમાં ઘણી અ વધુ માહિ તી હોય છે ઘણી ફિલ્મો તો પુસ્તકો પરથી જ બને છે.
હા, અને ઘણી વાર પુસ્તકની વાર્તા વધુ સારી હોય છે.
હા, મેં પણ એવું સાંભળ્યું છે. તમે છેલ્લેક કઈ ફિલ્મ જોઈ હતી?
મેં એક કોમેડી ફિલ્મ જોઈ હતી છેલ્લે અ અને મેં એક નવલકથા વાંચી હતી. ફિલ્મોમાં મનોરંજન માટે ખૂબ સારી હોય છે. પુસ્તકો પણ મનોરંજન આપે છે.
હમ્મ, ફિલ્મમાં સંગીત અને દ્રશ્યોનો પણ આનંદ મળે છે કે પુસ્તકમાં શબ્દોની સુંદરતા માણવા મળે છે. ફિલ્મ મિત્રો સાથે જોઈ શકાય છે. પુસ્તક એકલા જ શાંતિથી વાંચી શકાય શકાય છે.
હા, ક્યારેક હું પરિવાર સાથે ફિલ્મ જોવું-જોવાનું પસંદ કરું છું અને હું રાત્રે સુતા પહેલા પુસ્તક વાંચું છું. પુસ્તક વાંચવાથી જ્ઞાન પણ વધે છે.
હા, એ તો તમને સાચું કહ્યું. ખાસ કરીને જીવન ચરિત્ર અને માહિતી વાળા પુસ્તકો. ફિલ્મોમાં પણ ક્યારેક ઘણું શીખવું મળે છે.
હા, જો ફિલ્મ સારી હોય તો આજકાલ લોકો મોબાઈલમાં ફિલ્મ વધારે જોવાનું પસંદ કરે છે અને ઘણા લોકો ઈ-બુક્સ પણ વાંચે છે.
હા, ટેકનોલોજી બંનેને સરળ બનાવી રહી છે.
બરાબર.
ફિલ્મ જોવાથી આરામ મળે છે અ પુસ્તક વાંચવાથી ધ્યાન અને એકાગ્રતા વધે છે આ એક મોટો ફાયદો છે.
હા, આ વાત તો તમે સાચી કહી વિદ્યાર્થીઓ માટે તો ખાસ ઉપયોગી છે મને લાગે છે કે ફિલ્મો સમય બચાવે છે અને મને લાગે છે કે પુસ્તકો ઊખ અ ઊંડું જ્ઞાન આપે છે.
હા, ક્યારેક પુસ્તક વાત વાચવા માટે ધીરજ જોઈએ. પણ એક વાર રસ પડી જાય તો મજા આવે છે.
હા, ફિલ્મમાં બધું તૈયાર મળે છે પુસ્તકમાં આપણે વિચારવું પડે છે એટલે બંનેનો અનુભવ અલગ હોય છે અને બંનેની પોતાની ખાસિયત છે. જો કોઈને મનોરંજન જોઈએ તો ફિલ્મ્સ સારી અને જો કોઈને વાંચીને ટેવ અ વિક-વિકસાવી હોય તો પુસ્તક સારું.
હા, હું ક્યારેક પુસ્તક વાંચવાનો પ્રયત્ન કરીશ.
હા, અને હું પણ તારી ભલામણી ફિલ્મ જોઈશ.
હા, બહુ સારું. આમ આપણેે બંને નવી વસ્તુ સ શીખી શકીશું.
હા, તો આખરે તો તારું શું માનવું છે?
મારા મતે પુસ્તકો વાંચવાથી જ્ઞાન, કલ્પના અને વિચારશક્તિ વધે છે.
હા, અને મારા મતે તે ફિલ્મો ઝડપ થી મનોરંજન અને માહિતી આપે છે એટલે બંનેમાં કઈ એક સંપૂર્ણ સારું નથી. બંને આપણા જીવનમાં મહત્વના છે. સમય અને જરૂરિયાત પ્રમાણે આ બંને નો ઉપ ઉપયોગ કરવો જોઈએ. .
હા, એકદમ સારું કહ્યું. પુસ્તકો વાંચવાથી અ શબ્દ ભંડોળ પણ વધે છે એનો અર્થ નવા-નવા શબ્દો શીખવા મળે છે એમ ને?
હા અને ભાષા પણ સારી બને છે. આ વિદ્યાર્થીઓ માટે ખૂબ ઉપયોગી છે.
હા બિલકુલ પરંતુ ઘણા લોકોને લાંબુ વાંચવું ગમતું નથી. કારણ કે શરૂઆતમાં થોડી મહેન નત લાગે છે. ફિલ્મમાં તો બસ બેસીને જોવાનું જ હોય છે. એટલે ફિલ્મ વધુ લોકપ્રિય છે.
હા જ્યારે હું થાકેલી હતી થાકી જાઉં છું. ત્યારે મને ફિલ્મ જોવાનું મે ફિલ્મ જોવાનું પસંદ કરીશ અને જ્યારે મને મનને શાંતિ જોઈએ ત્યારે હું પુસ્તક વાચી વાંચું છું.
એ તો સાચું વાત કહી તમને પુસ્તક વાંચવા માટે શાંત વાતાવરણ સારું હોય છે. ત્યારે ધ્યાન વધુ રહે છે.
હા ફિલ્મ જોતી વખતે પરિવારના બધા લોકો સાથે સમય પસાર કરી શકાય છે. આ પણ એક સારો ફાયદો છે. ખાસ કરીને તો રવિવારે
હા બધા સાથે ફિલ્મ જોવાની મજા અલગ જ હોય છે. તમે કયા પ્રકારના પુસ્તકો વાંચો છો?
મને પ્રેરણાદાયક અને સાહસિક વાર્તાઓ ગમે છે.
સર સર મને એક્શન અને કોમેડી ફિલ્મો ગમે છે.
એટલે આપડી પસંદગી થોડી અલગ છે. પણ બંનેનો હેતુ આનંદ મેળવવાનો હોય છે.
હા સાચી વાત ક્યારેક ફિલ્મ જોઈને પણ પ્રેરણા મળે છે. અને પુસ્તક વાંચીને પણ જીવનમાં બદલાવ આવી શકે છે.
હા ઘણા સફળ લોકો રોજ વાંચવાની ટેવ રાખે છે. કારણ કે પુસ્તકો માંથી ઘણું શીખવા મળે છે પરંતુ ફિલ્મ ફિલ્મો પણ નવી સંસ્કૃતિ અને વિચારો બતાવે છે
હા આ વાત સાથે તો હું સમત છું. આજકાલ તો ઘણી શૈક્ષણિક ફિલ્મો પણ બને છે. અને શૈક્ષણિક પુસ્તકો તો હંમેશાથી ઉપયોગી રહ્યા છે જો કોઈને સમય ઓછો હોય તો ફિલ્મ સારી પસંદગી છે. અને જો કોઈને વિષયને ઊંડાણથી સમજવો હોય તો પુસ્તક સારું છે.
હા આ સરખામણી તો એક એક વાત સમજાય
કઈ?
કે ફિલ્મો અને પુસ્તકો એકબીજાના વિરોધ નથી.
હા બંને એકબીજાને પૂરક છે. પહેલા પુસ્તક વાંચી શકાય અને પછી તેની ફિલ્મ જોઈ શકાય.
હા એ તો ખરેખર મજાની વાત છે. પછી બંનેમાં શું ફરક છે. તે આપ આપણે જાણી શકાય.
હા અને અનુભવ પણ વધુ રસપદ્ર બની જાય.
હા હવે ઉતમ અને કઈક સારું પુસ્તક વાંચવાનું મન થઈ રહ્યું છે.
હા અને મને પણ કોઈ સારી ફિલ્મ જોવાનું મન થઈ રહ્યું છે.
હા એટલે આજે બંને એકબીજાથી કઈક શીખ્યું.
હા બિલકુલ મારા મતે જીવનમાં ફિલ્મો પણ હોવી જોઈએ અને પુસ્તકો પણ
હા હું પણ એજ માનું છું. કારણ કે બંને આપણને કઈક નાવું શીખવે છે. અને સાથે-સાથે આનંદ પણ આપે છે.
હા બહુ સરસ.
હા.
જો જો અ ત
જો તારે આખો મહિના આખો મહિના ફિલ્મો વગર કે પુસ્તકો વગર રહેવું પડે તો તું શું પસંદ કરીશ?
હું કદાચ ફિલ્મો વગર અ હું કદાચ પછ પુસ્તકો વગર રહી શકું પણ ફિલ્મો વગર નહીં.
વાહ તેને તો ખરેખર ફિલ્મ જોવાનો ખુબ શોખ છે.
હા બાારપડથી જ હું ફિલ્મ ન સકી છો?
અગર આ સેમ ક્વેશચન મને પૂછ્યો હોય. તો હું પુસ્તક વાંચવાનું પસંદ કરીશ. હું ફિલ્મ છોડી દઉં ચાલશે. મને એક મહિનો નહી જોઈશ તો
હા. હું તો કદા કદાચ
આનાથી એ જ નિર્ણય આવ્યો કે ફિલ્મ જોવું અને પુસ્તક વાંચવું બંનેના ફાયદા અને ગેરફાયદા છે આપણેને સમય મુજબ જે બી આપણને સારું લાગે તે કરવું જોઈએ તો ચાલો પછી. આપણેે મળીને વાત કરીશું.
હા ચાલો આપે મળીને વાત કરીએ જય શ્રી કૃષ્ણ.
જય શ્રી કૃષ્ણ.